શું કરો?
બસ તો નવરા બેઠશે કલ
હમ્મ ને પંજા હમણા નવરા થયા તી તી
હા અત્યારે કામ થોડું ગોટે થોડું થોડું ચાલુ છું. બસ વાઇ ટાઈમ થાય.
હા રોઢા નું તો હોય પાછું સંજવારીને એવુ.
કોઈ ટાઈપ ની આવે ત્યાંને લેસન કરે એટલે બંધશે નહીતર તો ચાલુ રહે જ કામ.
હમ્મ.
એ આખી પાછો નાસ્તા પાણી ચાલુ રાખે છે. વાંધો નથી તમતારે તો ચાલુ જ રાખે સંજવારી ને પોતાનું ચાલુ જ રાખે બખેડા બખેડા
વરસાદ શું કે?
કઈ નથી વરસાદ અમારે ન્યાં છે?
ના ના અહીયાં ફેમસ હમણાં સાટા આયવા તા સાટા બાકી આમાં આખો દિવસ આમ એવું હોય કે આવશે આવશે પણ કઈ ના હોય.
હા એ એમ જ છે હવાર એમ થાય કે આજ તો વરસાદ આવી જ જાહે.
ત્યા તો કેવું તું ત્યા બો પણ નો આયવો.
આ એમ જ છે ઘડી છાટ આવે જરા જરા ને પછી વયા જાય.
હમ એ રાજકોટમાં તો બહુ ન આજ હતો. તો જોયું તું રાજકોટમાં આગાહી. આગાહી તો શેસ પણ.
આગાહી તો છે પણ આવવો જોઈએ ને આ તમારે કઈ નથી હયશે ક્યાં કામ આગળ હયશે એ બાજુ.
અહી સેતો. કાલે મારા મમ્મીને ગામમાં તો હતો બહુ હતો આખો દિવસ હતો એને કેતા હતા.
હ પણ એ બાજુ એ બાજુ તો એઈ છે, વરસાદ આહી તો ક્યાં પેલેથી જ નથી રાજકોટમાં તો વરસાદ,
એ પેલી વાર ગોંડલમાંન કેવો આવ તય ક્યાંય નતો બસ એ આપવો ઈ આયવો
હમ
ગોંડલ માં જ હતો ક્યાંય નતો. હા તો અહીથી પછી ચાલુ છે તો પછી તો એવો આવ્યો જ નથી.
આ તો એટલો હતો જ નહિ પછી અમે કયે આયા મકાન નુ મુહૂર્ત થઈ ગયું ને. પછી ગુરુવારે કર્યું શુક્ર શનિને શનિવાર અમે જાતા હતા.
હમ
ઓલું કાગળિયા દે પેલા બુધવારે જાતા હતા.
હા.
હા. એમ જ આ આ મકાનનું મુહૂર્ત કર્યું ને ત ગુરુવારે કર્યું. તે નહી પછી પાછો બુધવારે આવ્યો ને તો અહીંયા અમે ગયા તો તહીંયા. વરસાદ આવ હોય બુધવારે જાતા તાવલા ના બી એલું હું મીટર ન આાગળ દેવાના હતા ને એટલે મીટર હાટું. અરજી કરવા. તો તેથી વરસાદ હતો ઈ બાજુ બહુ હતો આઈ નોતો. ભાઈગા ને થોડો થોડો વરસાદ ચાલુ હતો કેવાય પછી પૂરું, હા યાં તો ત એ હતો. ચાલો એ ત અહીંયા આવ્યોય એ આવ્યો પછી પૂરું.
હા બ પછી હ આવું છે આમ વાતાવરણ કે આવ પણ આવે ને
આવતો નથી સવાર એમ થઈ કાજ તો આવી જાય
હા આવેવેચચ પણ આવે
હ આ પ આવતો નથી આમાં આવે તો ખબર પડે કેટલો વરસાદ, થાય હવે આમાં આવે નને આખો દિવસ તો કેવું હોય.
તો.
એ ન્યા એ બાજુ હતો ને ત્રણ ચાર દિવસ એ વરસાદ તો હતો જ નઈ.
હા તે અહીંયા ગોંડલમાં ન એ અહીયાયા કેટલી કેવો હતો અહી આ બાજુ બધામાં હતો જ
હા એત્યા તે બાજુ તો બધે નદી બે એક દી નહી ને બીજે દી તો બધી નદીઓ આવી ગઈ તી
હા આત દ ચાલુ જ હતો.
ના અતી પછીત કરી વરસાદ હતો. આ પાછો બીજ ન દિ અવેતરાય સારો હતો રાઈતે આખો દીજ ન હતું. પણ બીજ ને દી રાયતે રાઈતે હતા બે ખરોવડા એમ તો હારો આવતો હતો રાય
હમ. એટલે અ તો આમ રાઈટે દરસ સાટ આવતા હોય અગિયારક વાગેમ બેઠા હોય ને
તો સાટા ન હોય આમ હા રાઈતે આવ આમ. દિવસ ના કઈ સાત આમ કઈ બોવુ ને.
આ ઇ ત બસ પોવન આવેટલી તો એટલું જ પાછું શું કઈ જાય.
હા એટલા માં કઈ નોય બસ તડકોય.
એટલામને કાઈ થાય નને હા પછી તડકો એ હોય. લેટલામાં તો હા એમજ. છે કાંઈ આવતો નથી તઈ વચે એ આવ્યો એ આવ્યો પછી પૂરું વરસાદ જ નથી. પાછો હમણાં બીજે બધા વરસાદ થયો હે આયા નથી.
હમ તમે તો બીસ કરીને હોઈ ગય છે ને.
હા અમે શુક્રવારે જ બહુ અઢી ત્રણ વાગે.
હમ ઓલાને રજા ન હોય ને ત રજા પડે ને
બે દી તો રાયખી તો બેદીમાં તો હજી તો ને લેશન પૂરું નથી થિયું બાકી હોય.
ભણવા વાળાને ઉસ્તા બેના ન હોય ગયા બ હવે તો ભણવાન થઈએે તો હવે રજા ના પડે.
ન‌ઇ તો પેલા ઓછુ લેશન આપતા હવે તો પછી ત્રીજા માં આવું એટલે થોડું થોડું વધે ને એમ. એટલે એ બ‌ઉ વધુ લેશન આવે હા આવે ત્રીજા માં.
હમ.
તો એને ઇ વાંધો ન આવતો લેસન તો કરેલી પણ બે દીહું થાકોડો લાગ ગ્યો ને બે ત્રણ દિવસનો.
હા.
હ કાલતી ભાઈ ને કંટાળો આવતો હતો. શનિવારે શનિવાર નું લેસન થયું રવિવારે કઈ રમવા કઈ મેળ્યુ નહી. તો ગુરુ શુક્ર બે દિ નુ ભેગું થયું ત્રણ ત્રણ વિષય નું.
તો એમ કે પછી ધોડાધોડું હોય એટલે બસ થાકી જવાય ને પછા એવાના.
હા એટલે ફાઈડ લેસન નો કયરું ન કરતો જ થઇ જાય.
હું આજે ભંડોરે છું.
હે.
ફોન આવે સે હવે.
ઓલામાં જાવે ટાવર આમાં.
ના ના સાદો કોલ આવે.
એટલે પેલા સાદો પછી.
હા પેલા સાદો ઘેર હોએ ને ઇ ને અમારે. તો લેશન કર્યો હજી કેટલા દિએ પૂરું કરે. કંટાળો આવતો તો આજ તો કરી જ નાખશે એમ વાધો નોતો આવતો નિશાળે તો કરી જ લે એક દિ નો હોય તો. તો ઇ ફટાફટ કરી નાખે પણ બે દિવસનું થિવુ ને ત્રણ ત્રણ ચાર ચાર વિષય નું પછી સ્વ પાઠ્યપુસ્તકમાં એવું હોય. સ્વાધાય પોથીમાં એવું હોય. હોમવર્કમાં એવું હોય અને બીજી પાકી બુકમાંય હોય. ચાર ચાર માં હોય એટલે એક ત્રણ ત્રણ વિષયનું ત્રણેય માં ચારયમાં થાય એટલે. નો થાય એને.
ત્રીજું જ ભણે ને એટલું લેશેન હજી તો આગળ જાહે તો
પછી તો પણ ઓમ થોડું હોય પણ એને તો એટલા પ્રમ પછી બાકી રહી ગયું હોય ને એટલે બે દિનું ભેગું થઈ ને પાછું આ બાકી થાય ને ગયા હોય એ નહી.
હા.
એ શનિવારે ગયો એટલે શનિવાર નય ભેગું થાય અને ગુરુ શુક્ર બે દી નુ.
હમ હા એમ થાતું જ હોય ને. તો એ હવે તો કેવું લેસન આપે પેલું ભણતા હોય તો એ લેસન
પેલા પેલા આપડે હતા જ કઈ ન એકડો આયલા જ કરતો કેટલા
હાલ
અમારે એ કોઈ દી ન હાલે એ હવે અમારે કોઈ દિવસ ન ચાલતું હો દરરોજલે હોમવર્ક તરત આવી જ જાય સૂચના.
હા. એ હું સ બને એમ કેતી હોય કે નો કરેત નો હાલે દી કે નય કર હો
એનું કેવાનું એવું કે પસી સે ને એને ટેવ પડી છે એમ ન કરવાની.
આપણે એમ કે હાલો આજ નથી કરવુ એમ પણ
હા આજ હ પસી આજ ન કરાવી આજ ન કરાયું પસી ટીચરને આગળ શીખવાડવાનું હોય પસી આપણેને પસી હું કહીએ તમે અમારા છોકરાઓને કાંઈ શીખવાડતા નથી. એટલે ભેગું આપણેે કરાવવું પડેને એને કરાવવું પડે એમ. બે હારે હોય તો જ ભેગું થાય આપડે ભણતા હતા એ બ તો નિશાળે મોયકલા ન્યા જે કરાયું કર્યું એ આપડે ઘેરા આવીને કરતા આપડે એમકે ચાલો લેશન કર લ્યો તો બેહિ જાતા એ આપણા આપણા જેવું કરતા ને આપણા હું ઘર ના બધા હોય ને રીતે એનું કામ કરતા હોય અત્યારે એવું નથ હાલતું એની વાત હા એ લેેશન કરે ત્યા હુધી બે કલાક બગડવી પડે.
હા એ હાચી વાત
બે કલાલ બગાડવી જ પડે હમ્મ કરાવવું જ પડે લેશેન એને એમ તો અમારે કરી લેએ પણ દરરોજ ચે કિંગ કરવાનું જ ક્યાં અક્ષર માં ક્યાં ભૂલ છે એની હું ભૂલ કરી નગર બીજે દી સૂચના તરત આવે રાઉન્ડ કરેલુ જ હોય લાલ બોલપેનેથી
હા પહિ તો હાલો મા બાપ ભણેલા હોય ત ન હોય તો હું કરવું
ઈ પણ ઈ પ્રમાણ પછી ટ્યુશન માં એ મોકલતા હોય ને તો જાય ને સ્કૂલે જાય ને એટલેને ખબર પડી જ જાય કે ટીચરો નોને એને ખબર પડી જાય કે કોના વાલી ઘેરે કરાવે સે એને અને કોના વાલી નથી કરાવતા પછી એ પ્રમાણે પછી ધ્યાન દઈએ ને ઈ
હા ઇયા જ છે
હા કોક જ હોય એવું કે ન આવડતું હોય એમ
તો એકાદન તો આવડતું હોય કે મમ્મી પપ્પા બે માંથી એક
હા એક ને તો આવડે એટલે એમ વાંધો ન આવે. હા એમ પસી તું મોટું થોડું થાય નમ થાય અટાણ પેલા થી જ અટું કરી દે
હા તો જે ઈ કરે ને આપડે
એને છે હા અને આમ થઈ એને બધાને છે ને ટ્યુશન ચાલુ જ હોય અહીંયા બધા નો આવડત હોય એને મમ્મી ટ્યુશનમાં મોકલી દે એટલે ટ્યૂશનમાં મોકલે ને આપણે વધારાનું કરવા મોકલતા હોય ન્યા ઇલેશન કરાવે ન આવડતું હોય એને
હા એ ટ્યુશન માં
આવી નાખે ના હો એને નથ મોકલતી પસી કે આપયો ગાય ને ઉઠે ચાર વાગે થોડીક ટીવી જોવે પછી લેસન કરે હોમવર્ક હોય પછી એમાં પૂછીએ ને કર આવીએ ને એટલે કલાક દોઢ કલાક બીજી નીકળી જાય આપડી તો પસી રમવાના ટાઈમ કયે મડે હાતવા હા સાત વાગે તેની રીક્ષા આવી જાય છ વાગે તે એનું ઉપાડા એટલે બહું
ઓહ હો હો તો તો બહુ કેવું સાત થાય ત્યાં તૈયાર જ જોઈએ
પોણા હાત હાતે નહી પોણા સાતે પોણા સાતને પાંચ દસ મિનિટ થાય સાતમાં ઓછામાં ઓછું સાતમાં પાંચ મિનિટની વાર રહેવી જોઈએ
હમ એ ખા કેમ કેવું કેવાય કાઇ વેલો ઉઠી જાય એટલે સો વાગે
પણ એને એ ઉઠી જાય છે હવે ન વાંધો આવે ને ઉઠાડવો પડે પછી ખરી કેવું પડે હાલ મોડું થઈ સાડા છ થઈ ગયા પોણા સાત થઈ ગયા એમ વાર હોય તોય એને બુધવારે હું ફ્રી ડ્રેસ હોય એલા બુધવારે સ્પોર્ટ ડ્રેસ હોય બુધવાર શનિવાર એટલે એને વાંધો નથ આવતો તહીયા ભાઈ ને ઉઠી જાય સ્કૂલ ડ્રેસમાં જ ન હોય સ્કૂલ ડ્રેસ માં એને વાર લાગે ઈન મારવાનું બેલ્ટ મારવાનું
હા એ જ ને
અત્યારે છોકરા આપડે હતા તય એ છોકરા છોકરાઓ બધા ઈન જેમ આવે એમ મારીને વય જાય તમારાને એવું તો ઈન ગમે જ નહીં એને ફીસો ફીસો ઉથાયો ઠીક
હા અત્યારે પણ ઈ છોકરા ને જ ન ગમે કે આમ હું એમ અત્યારે એમ કે કે આમ વ્યવસ્થિત જ જાય
હમ સારું હાલ તો હવે રાખું
હા બોલો
હ